જય શ્રી કૃષ્ણ
બસ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું હું ઘણા દિવસથી આજના અ ડિજિટલ યુગ વિશે વિચાર કરતો હતો તો આજે આપણે ડિજિટલ યુવા વિશે વાત કરીએ
હા હા જરૂર અ જોઓ આજનો સમય કે એવો થઈ ગયો છે કે જેનાથી આપણે આપણે બધા જ કોઈને કોઈ રીતે આપણે ડિજિટલ અ રીતે ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરીએ છેીએ જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી નો એવો વિકાસ થઈ ગયો છે કે જે આપણી જે જીવનશૈલી છે એના પર‌ અ બધી જ રીતે પ્રભાવ કરે છે અને આપણી જે જીવનશૈલી છે એને સરળ અને સુવિધાજનક બનાવવામાં ડિજિટલ યુગનો બહુ જ મહત્વનો ભાગ છે આપણે જોઈએ તો આપણે કેટલી બધી આપણે હા કેટલી બધી વસ્તુઓ એવી અ રોજિંદાના જીવનમાં વાપરીએ છેીએ અ જે આપણને અમ બહુ જ જલ્દી થી અ એક એક સ્થાનથી બીજા સ્થાન પર કોઈ પણ આપણી વાત મેસેજ અ વિડીયો કોલ અ મોબાઈલ ફોન ઇન્ટરનેટ કમ્પ્યુટર અને વિવિધ પ્રકારથી આપણે ડિજિટલ સાધ નો ન આપના રોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ
એકદમ સાચી વાત તમારી તેથી જ તો આજના યુગને ડિજિટલ યુગ કહીને ને ઓળખાવામાં આવે છે અને આજના યુગમાં સ્માર્ટફોન લેપટોપ અને ઈન્ટરનેટ તે ના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે યુવાઓનો નવી માહિતી ઝડપથી મેળવી શકે તેઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા નવી નવી કુશળતાઓ પણ શીખી શકીએ છીએ
એ તો બિલકુલ સાચી વાત કરી તમે તમે આપણે જો પહેલાના સમયમાં કોઈને આપણે અ ક્યાંક પણ ફોન કરવો હતો કે તો સ સંદેશમાં મોકલાઓ હતો તો કેટલાય દિવસોની આપણને રાહ જોવી અ પડતી હતી જેમ કે તમને ખ ખ્યાલ હશે પેલા પો એક પોસ્ટ પેપર ઉપર આપણે લખીને પછી મોકલાવતા હતા તો જે દસ પંદર દિવસ ક્યાંક પણ પહોંચવા સમય લાગતો હતો પણ હવે જો એટલો ગતિમાન દિવ સમય આવી ગયો છે કે આપણે એક ક્લિકમાં એક ખાલી એક ક્લિક એક જ આપણે વોટ્સપ ના માધ્યમ થી ઈમેલ ના માધ્યમથી કે વિડીયો કોલ ના માધ્યમ આપણે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે બહુ જ તેજી થી સંપર્ક કરી શકીએ છે. તો આ છે ડિજિટલ યોગની ક્રાંતિ.
હા. તેથી જ તો ડિજિટલ યુગને અ ડિજિટલ ટેકનોલોજી ના દ્વારા નોમાં સર્જનાત્મક બનાવવામાં મદદ કરે છે. અને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા દર્શાવવી અનેક મળે છે. અને આપણે એક જગાથી બેસીને દેશ વિદેશ કઈ પણ મેસેજ કરી શકીએ.
બિલકુલ અને હવે તો જોઈએ તો વેપાર અને ઉદ્યોગ પણ ડિજિટલ ટેકનોલો જી પર આધારીત થઈ ગયું છે અ આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છે ડિજિ ટલ પેમેન્ટ કરી શકીએ છે અ ઇન્ટરનેટ અ અને ઇન્ટરનેટ ના ધ્યમથી આપણે બેન્કિંગ પણ બહુજ આમ સરળ થઈ ગયું છે. અને આ લોકો નુ સમય અને મહેનત બંને બચાવે છે. આજે લોકો ઘરે બેઠા બેઠા વિવિધ સેવાઓનુ લાભ ઘરે ઘરેથીજ મેળવી શકે. કે છે. કેટલાક એવા પણ સાધનો છે જે આપણે ડિજિટલ અ તરી કે આપણે મનોરંજન ના ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ અ જેમ કે આપણે મોબાઈલ ફોનની અંદર જ ફિલ્મો જોઈ શકીએ છે ગીતો અ પછી કેટલાય પ એવા કાર્યક્રમો છે જેનુ પણ આપણે આનંદ માણી શકીએ છે. અને સોશિયલ મીડિયા દ્વારા તો લોકો પોતાના વિચાર અને પોતાની જીવન શૈલી પણ એના એના ઉપર પ્રત્યક્ષ રજૂ કરી શકે છે તો હવે તો કેટલો બધી અમ કેટલી બધી આપણી પાસે તકો આવી ગઈ છે કે જે તકથી આપણે ડિજિટલ વસ્તુઓનુ ઉપયોગ કરીને આપણે આપણા જીવનને વધુ સરળ બનાવી શકીએ છે.
હા હું તમારી વાત થી સહમત છું આજના યુવાનો ઓનલાઈન કોર્સ દ્વારા પોતાના જ્ઞાનમાં વધાર કરી શકે છે તે લોકો ઘણા બધા ઓનલાઈન કોર્સ ઘરે બેસીને કરી શકે અને પછી ડિજિટલ સાતો ના કારણે સંવાદ અને માહિતીનું આદાન પ્રદાન સરળ બની ગયું છે અને પણ તેમજ ડિજિટલ યુગના કેટલાક ગેરફાયદાઓ પણ છે. અ છોકરાઓ સોશિયલ મીડિયામાંજ લગ્યા રહે છે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ સમયનો બગાડ કરી શકે છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી કોઈ પણ વસ્તુની અ જેમ કે બે પાસા હોય છે તેમજ સકારાત્મક અને નકારાત્મક બન્નેજ આપણને જોવા મળે છે તો આપણે ડિજિટલ યુગનો આપણા સમય આપણા જીવનમાં કેવો એનો ઉપયોગ કરવો એ તો આપણા ઉપર આધારિત છે. એટલે એની જે નકારાત્મક બાબતો છે એને પણ આપણને ધ્યાનમાં રાખીને પછી સારી રીતે આપણે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે આપણે જોઈએ તમે કીધું જેમ સોશિયલ મીડિયા પર લોકો બાળકો પોતાનું મય વેપરે છે યુવાનીઆઓ પણ કેટલી ઇન્ટરનેટમાં આપણું સમય વેળફી નાખે છે અને પોતાનો કરિયર અને કામ પર ધ્યાન આપતા વધારે પડતું મોબાઈલ અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે તો કોઈ પણ વસ્તુ જેનું આપણે અતિરેક સમય અ જે કોઈ પણ વસ્તુની આપણે જ્યારે આપણે જોઈતું હોય એના પ્રમાણથી વધારે એનો અ ઉપયોગ કરીએ તો એની આડસ આપણે આપણા જીવનમાં જોવામાં મળે છે તો આપણને આ વસ્તુઓથી બચીને અને જવાબદારી સાથે આપણે જો આ ટેકનોલોજીનો સારી રીતે આપણા જીવનમાં ઉપયોગ કરીએ તો આપણે જરૂરથી એના એનો ઉપયોગ કરીને સફળ પણ બની શકીએ છે
એકદમ સાચી વાત તમારી અને આ મોબાઈલ ની લત અભ્યાસ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડાની જોખમ પણ વધી ગયું છે ખોટી માહિતી ના પ્રસારથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે અને તેથી ડિજિટલ સાધનોને સમજદારી પૂર્વક ઉપયોગ કરવી જરૂરી છે યુવાનોએ ઓનલાઈન સુરક્ષા અંગે જાગૃત રહેવો જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ વિકાસ અને જ્ઞાન માટે કરવું જોઈએ
એ તો બિલકુલ સાચું કીધું તમે કે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા પહેલા સાવચેતી બહ જ રાખવી જોઈએ તો જ આપણે એનો સારી રીતે ઉપયોગ કરીએ તો આપણા માટે માટે ફાયદાકારક હોય છે સોશિયલ મીડિયાનું અને સાયબર ક્રાઈમ જેમ કે હમણાં તો બહુ જ અ ફેલાઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિત પણ બ જ જલ્દી ફેલાય છે પણ એ સાચી છે કે ખોટી એની ચકાસણી કર્યા વગર જો આપણે ઓલી ન્યૂઝને આપણે માની લઈએ તો એ આપણી પણ ભૂલ કવાય કારણ કે જરૂરી નથી હોતું કે જે પણ ન્યૂઝ આવે કે જે પણ માહિત એ સાચી જ હોય શકે છે એ ખોટી પણ હોય શકે છે તો આપણને કોઈ પણ વસ્તુ ન એ ઉપયોગ કરવા પહેલા આપણને સાવચેતી અને સાવધાની જો આપ એનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે બહુ જ ફાયદેમંદ હોય છે નકર આપ આપણા જીવનમાં એના લીધે કોઈ મુશ્કેલીઓ પણ ઉઊભી થઈ શકે છે.
હા અને તમે જોયા જશો કે આજતા સમયે સારા કરતા ખોટી ન્યૂઝ ફેક જેને આપણે ફેક ન્યૂઝ કહે છે ફેક ન્યૂઝ ઝડપથી વાયરલ થઈ જાય છે.
બિલકુલ એ જ તો અને બીજી એક આપણે સોશિયલ મીડિયા પર જે બધાને સ્ટ મની અને પોતાના જીવનનું બધું જ જે થાય રહ્યું છે એ પણ આપણે જો સ્ટોરી પ્રમાણે આપણે લગાવવાની જે લોકોની લત છે એ પણ કોઈ વર્ગ કોઈના માટે હાનિકારક થઈ થઈ રહે છે હમણાં કેટલાય બધા એવા પણ કિસ્સા હોય કે આપડે ક્યાંક ફરવા ગયા હોઈએ અને આપણે જો સ્ટટ મુ હોય ને કોઈની નજર આપણા પર હોય તો આપણા જીવન પણ ખતરામાં પડી શકે છે તો એનાથી પણ આપણને સાવધાન રહેવું જોઈએ
હા અહિયાં ડિજિટલ યુગમાં આપણા પ્રાઈવેસી પણ બહુ જરૂરી છે. અને યોગ્ય માર્ગદર્શન અને જવાબદારી સાથે ડિજિટલ યુવાનો સફળતા પ્રાપ્ત કરવી જોઈએ આપણને આ બધા બધાની ટેવ રાખવી જોઈએ
બિલકુલ હવે હું અંતમાં તો આટલું જ કહીશ કે જો ડિજિટલ યુગ યુગ તો ચાલુ રહ્યો છે ને આપ આપણને જમાના સાથે ચાલવું પણ બહુ જ જરૂરી છે જેવો યુગ ચાલતો હોય એને. આપણી પણ જિમ્મેદારી છે કે એમાં આપણે દુનિયા સાથે તે ચાલવા માટે આપણને પણ ડિજિટલ અ વસ્તુઓને અપનાવવું તો પડે છે એ આપણા માટે અમૂલ્ય ભેટ છે પણ આપણને એનો ઉપયોગ બહુ જ જવાબદારી સાથે અને સારી રીતે સમજદારી પૂર્વક જો આપણે આપણા જીવનમાં એનો ઉપયોગ કરીએ તો એ આપણે આપણા માટે સર અને સમૃદ્ધ બની શકે છે એટલે આપણને સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આપણે જિમ્મેદારીથી જો આપણે આપણા પગલા ભરીએ અને આપણે આપણું એ ઉપયોગ કરીએ તો એ આપણા માટે બહુ ફાયદેમંદ રહી શકે છે. તો ચાલો ફરી મળીશું હા અને આ વિષ આવા કોઈ વિષય ઉપર જરૂરથી આપણે આ ચર્ચા કરીશું.
જરૂર જરૂર જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.